હલો
હા ભાઈ શુ કરે છ?
બસ કઈ નઈ બેઠો છું. જમીને તું શું કરે?
બસ ઇક્કા આ મૂવી પતાવી રયો.
ઈક્કા મૂવી.
હોવ
તારો અવાજ થોડોક ધીમો આવે છે.
ઈક્કા મૂવી પતાવી નાયખી એમ કવ.
એવું.
હમ્મ સારી હતી મતલબ આમ એક વાર જોવા જઈ ચાલે.
હ. જોયું લાસ્ટમાં સસ્પેન્સ.
હા નીકળ્યો.
હ મને એમ કે એમને એમ ના પતી જાય.
હ મને એમજ હતું કે આવું બધું કોર્ટ કેસ પતિ ગયું એટલે પતિ ગયું મતલબ એમ. પછી પાછળ દિવાલો નાખી સારું કેવાય.
હા અ. હો હો હો એઈજ ત મે
હા હા ઈ જ મેન હતું એમ.
બાકી એના વગર તો શાંતિપૂર્વક રીતે પૂરી થઈ જાત.
ના કહે ના કહેને એમ હતું કે મેં ખૂન કરી નાખ્યો તો મતલબ વાંધો આવે ની હું બચી ગયો, બચી ગયો એમ.
હમ્મ હમ્મ.
હું ગમે એટલા ખૂન કરીશ. હું બચી જઈશ એમ.
હા.
જોકે એમ હ કઈની બસ ઘરે.
કાં
કરાતુ ની રમવામાં જે
આજે ઉં જ વેલો આવી ગયો ને નીકળી જતો ડાયરેક્ટ જ નીકળી જતો હું તો રમવા રોકાણો નતો. મેં જોયું જ નથી પછી કોણ છે કે નઈ એમ
હાં શનિવાર મા ઓછા એ રમ્યાવારા
હમ્મ.
હમ્મ.
એમ કઈ દે તો પણ ચાલે
હઉ ખાલી હોય પબ્લિક ઓછી
હમ્મ હમ્મ.
પેલાંથી જ આમ ઘણા બધા આમ પબ્લિક આવી ગઈ અવે
હમ્મ હમ્મ હમ્મ.
કોઈ નવા આયા
ના ના હજુ તો કોઈ નથી નવું.
બે ચાર બે ત્રણ આવા બે ત્રણ આવા જો જોઈએ લાગે એમ.
હા હવે આવશે અવે.
હા પળાપળી થાશે બધી
હમ્મ હમ્મ હમ્મ.
ધીમે ધીમે આનેય ઈક્કિસી બનાઈ નાખશે.
હં?
ક ધીમે ધીમે આનેય ઈક્કીસી બનાઈ નાખશે એમ કઉ
હઉ અડધી ક્યુસી તો થઈ ગઈ એ
હઉ પછ ધીમે ધીમે વરી શિફ્ટ ચાલુ કરશે. હાઉ વ ધીમે ધીમે શિફ્ટ ચાલુ કરશે પછી.
હાઉ એને મને લાગે એની શિફ્ટજ ચાલુ થઇ જાય હો વેલા મોળી જોજે
એનામાં એવું જ લાગે એના માટે જ બધું ચાલુ એવું જ લાગે.
હાઉ કંઈ નઈ તો બે શિફ્ટ ચાલુ થાશે મતલબ સાત થી ત્રણ ને ત્રણ થી અગિયાર
કરવા જ પડશે નકર આટલા બધા માણસો માસે નઈ ના નાના ડિપાર્ટમેન્ટમાં
માણસો તો નઈ સેમ્પલ એઈ ઢગલા ને ઢગલા ડેલી ગાડી આવે હે સંજી અ આપડે જયારે સાહેબ કેતા તા ને અમે ગ્યા ત્યારે કે મતલબ માઇનિંગનું બધું ઓપરેટિંગ અઈયાથી થાશે એમ ક્વોલિટીનું
કાલે કાલે રાખો ગાડી આઈ ટી બોલેરો
ડેયલી આવે છે હવે એવું કે છે મતલબ એક એક દિવસેને એમ તો પછી કેમ થાય ભેગું સે કરે પચા પચા એફ એસ વી તો લાગે હે
કંટાળી ગ્યા હે માળા એટલી કરી કરી ન
તો એટલે બધી એટલે તો માણસો વધારે રાખ્યા ને
હા પણ અવે એ મતલબ એ ફિઝિકલી કરી કરીને એક રોજનો ઈજ ધંધો ને
ત્યારે તો તો પ્લાન્ટમાં શું હોય આ લોકો પ્લાન્ટમાં એ જ કરતા તો બધા અ પ્લાન્ટવાળા તો ઈ જ કરતા હોય ને
પછી મતલબ બીજું કોઈ આવડે નઈ પછી જો તમે કર્યા કરે
મતલ આ તો હવે આપડે બદલી કે બા કે પ્લાન્ટમાં કામ કરતા તું એક એક કામ કરતો.
હા તો એ જ ને મા મા તો થો ડેવલોપિંગ સ્ટેજમાંથુ થો નવું નવ શિકકો મળલી કોક દી. ગેમ આળ કો દી ન કડ.
હમ પ્લાન્ટ વા તો એમાં જો હોય ને બાકી
ભવિષ્યમાં કોઈના ડિપાર્ટમેન્ટ નાખશે જેલ જ થઈ ગય એ ના માટે તો...
હા. તો ખબર નહી કેટલો ટાઈમ હાલે ફિલ્મ ત્યારે સાહેબાઈ કેતા હતા આવું શું કામ કર્યા કર ખબર નહિ મેનેજમેન્ટ.
ધ્યાને કોલ લેવો જોઈએ નહ. ી તો વ્યવહારે
હમ હવે હને તો કોલ ને આને કોલ નહી આને તો દયા એટલે લેવું જ પડે એવું હોય. કો લ યા કોલ ના ચાલે. ઉપરથી ઉપરથી મેનેજમેન્ટ. કહી દએ કે આ થી બધું હેડલિંગ થશે ને માણસ માં શિફ્ટિંગ થઈ જાહે. તો પછી એને કરવુ જ પડે ક્યાં જાય?
તીમે દ વા કે ઓફીસ ના નાખી દએ ગલી પાછળ.
હ આર એનડી આર એનડી ક મઇનિંગ ઓફિસ
હ તો આગને બે ચાર વર્ષ એ જ બધું હાલયા જ છે. પછી
એને અલગ જ લેબોરેટરી આપ દેવી છે. આ પાછળ લેવું હોય ને જૂની પ્રોસેસ ઈ બાજુ આપી દેવું હતું બધું પેલા કેમ ચાલુ હ પેલા ચાલુ હતું, તો એમ જ-
આપણી સામે ડિપાર્ટમેન્ટ બજાને જગ્યા ખોટીનેઈ દે ને બ હારું થઈને કામ આવી ત યાર
હમ.
કરી લેવા નવું, અમે વે દઈ દીધું હોય તો પછી કરી નાખે એક્સપાન્ડ કર નાખે જગ્યા પડી
હજુ થશે, થશે એટલે એક્સપરને કરવું જ પડશે જ એક બે વર્ષમાં એક્સપાંડ આખું બીજો એક સાઈડ બનાવવો પડશે આવો.
થોકછી એવું થશે કે પચાસ માણસો આઈકેસીના પચા માણસો માઇનિંગ એકલા ના.
હા તો થાય જોઈ જાય એવું થઇ જાય ન થોડું જ જેવું તેવું હો હજુ તો આનું કરી હોય સેન્ટ્રલાઇઝ ક તો એ કરશે ચાલુ
હા આપડે પકડાય એવી ને
હા.
આપણને પકડાય એવીને?
હા હજુ તો એવું ઘણું બધું આવશે એમ
હા મતલબ ને માઇનિંગ દઈ દીધું સીપીટી આપી દીધું ધીમે ધીમે બધું પકડાતા લાગે...
હમ સીપીટી તો આવી જ આપડી પાસે-
હ...
હે હવે આવશે દર અઠવાડિયે ચાલુ થાય.
હા. બીજા ડિપાર્ટમેન્ટો ગાઉન્ડ નાખતા હશે મતલબ મેન મેન બધું અં ટ્રાન્ફર કરી નાખશે એવુ લાગે
હો વચ્ચે ચાલુ કરયુ હતું પણ વધારે હાલતું નથી વચ્ચે હે ને બધા મટીરિયલનું જે સીપીટી હે ને એ બધાના સેમ્પલ આવશે વાત કરી હતી પછી ચાલુ થયું ની આગળ
અજા બધા બધી છે એ બધી ટાઈપના એમ ઓડિટ
બધું જે મટરિયલ જે પણ મટીરિયલ પ્રકર થાય ને એ બધો ના સેમ પનારંડી આવશે એવી રીતે
ઇવાઈ ટેસ્ટિંગને દેવાનું
હા
તૈયાર
તો તો પ્લાન્ટમાં તો ટેસ્ટિંગ થાય જ છે તો પણ એમ
હા પણ હા લિમિટ હોય તો ઠીક મારે દરરોજના વી વી પચી પચી પડ્યા હું કામ કે દિયસે પછી
હા એટલું બધું ના આવે મતલબ રેન્ડમ એવું ના હોય
તે બરોબર હતા આપડે
હમ હમણા જોય એક કરોડ બેગ છે ટોટલ બેન્ક લીધી ને પ્રોકમેટ વાળી
હા હા
એના એક પોઈન્ટ વન ટકા કાઢીએ તો દહ હાજાર ભેગા થાય
એટલી આવશે એમને
ના ના એટલી ન આવે
ને કરોડનો ઓર્ડર આપ્યો હશે એવું હશે
હા મતલબ આખો ઓર્ડર હતો એક કરોડનો હ નાની બેેગો હતી પચીસ પચાસ કેજી વાળી પંચાણું લાખ જેવી હતી
અને જમબુ છ લાખ હમ
આખા વર્ષમાં દઈ દીધો લાગે એક બેગ જ
હું ખબર એ તો પચીસ છવ્વીસની હતી મને એવું લાગે કે અડધી કદચ પ્રોકરે થઈ ગય હોય એવું હશે
હમ
હા
ચાલ થઇ જાય આવાનું તેનો રિપોર્ટ એ ફટાફટ દેવા મળશે આ બધું આખું મતલબ
હા અઠવાડિયામાં બીજો માલ આવે પેલા રિપોર્ટ આપવો પડશે એનો ભાઈ સોમવારે કે મંગળવારે માલ આવયો હોય ફર્સ્ટવીક વાળો એનો શુક્રવાર સુધી રિપોર્ટ આવી જવો જોઈએ
આમ તો જો કે બે ત્રણ દિવમાં થઈ જાય આમ જોવા જઈએ તો
હમ વ સેમ્પલ કેટલા આવે એની ઉપર હે ને ભાઈ હ પચા પચાના સેમ્પલ નાખી દીધા શું કરવાનું
તો ના થાય ભાઈ બાબા ઓલો ફરનેસમાં નાખવા વારી પણ વાર લાગે ને એને પણ
હા જીસ એમને કાલે સોમવારે મતલબ જોવું પડશે કટર બરાબર છે કે નહી
હા હા મંગાવી લેવી પડશે
હમ એટલે તો મેંન તો છે બાકી તો બધું મેજરમેન્ટ હે
મેન તો સલ્ડે મંગાવેલી ભાઈ ઓ સલ્ડે
બી બી બીજી એક ટેપ મગાવી લેશું બેજણા આપી જવા માંડે તો હાલે એક રૂ
હા લુપ લુપનો ડિપાર્ટમેન્ટ અલગ મેજમેન્ટ અલગ
હમ્મ હવ એક જણો લેન્થ માપે એક જણો વિડથ માપે
હા પછી એમ કે પછી એમ કે ટ્રાન્સફર કરતું રેવાનું એક લેન્થ મપાય આલવાની આટલી આટલી એમ
આટલા બધા નય આવે ટેન્શન ના લે
ના ના એતો ના આવે આવે જેલા માણસો નથી કર્યા વારા પ્રોજેક્ટ સાઈડમાં રહેશે પસી
ના ના એતો માણસો ટેન્શન ના લે માણસો આવી જાય એવી વાત ના કર એમ કે છે હવ આ પ્રોજેક્ટ તો હલાવાલાનો જ છે આનો એ ચાલુ હે રનિંગ
હમ્મ.
હમ્મ. મેન તો બોલલેનું ચલવુંને બાકી તો શું ચલાવાનું
બાકી ત ચાલુ હોય એય પ્રમાણે આવતું
કેવોલિનને બોલ કે અછા સાહેબ કે આપ મતલબ એ બઢાને કે વા કે લિયે કર રહો યા કમ કરને કે લીયે ટ્રાયલ કર રહે હો?
હાચે હાચી વાતન જે પણ છે એ હામે છે.
પેલું બધામાં નાયખું સેમ સેમ નેખું તો સીએમસી હતોને ડ્રાય સોલડવાળો
હા આયો તો એ બાઈન્ડર સેમસીનો હતો. આયો તો ને નવો ઈ હતો.
હ હ હ હ. ઓકે
સી એમ સી નહી આયો એ મતલબ
હા હા મતલબ આયો એ આયો એ ડ્રાય સોલિડવાળો
હા, એજ એજ
આયસોલીટ બેન્ડ
હવ
હા
એ પછી જ જો સોમવારે સોમવારે આવશેને એમને ડીટેલ ડીજેલ બતાવશું ને આપડ કે આવું હો એ માનશે નય હ અરે એસા નહી હોતા એસે મિક્સિંગ ગીયા હોગા નેચે ગિયા આમતેમ આપડા પર બાના ઠોકી દે. ટેસ્ટિંગ ગમેએ ઇ પોતાનું ઓ નહી ખોટું કે હા.
દવું છે.
એક મશીન એત ઓલું મંગાયું હાઇડ્રોલિક પ્રેશર
હા એ તો મંગાવવા જેવું જ છે હવે ભાઈ
મે કામ કરલું પેન્ડિંગ પડ્યું હા મેં મતલબ ટાઈમ મીશું થાય બાકી મશીનનો હુ નથી ટાઈમ ઘણો ખાઈ જાય એ બસ મશીન
હા.
વાતો કાંઈ નહી કરી.
ભલે ભલે હાલો વાંધો નહીં ભલે મળીએ પછી કાલે ભલે